હલો
કેમ છો મજામાં
હા મજામાં
ઓકે શું કરો છો
કશું ને બેઠી છું
બરોબર એક્ચુલી મારે કેવું છે એક લગ્ન પ્રસંગ આવે છે. તો બ્યુટી પાર્લરમાં તૈયાર થવાનું ને એવું બધું તો મે કીધું તમે હમણાં ક્યાંક ગયા હતા ને
હા હું ગઈતી
તૈયાર થવું જોઈએ કેવું સારું રહે
કે દોરના મેરેજ છે
એમ આમ બહુ નજીકના બી નથી બહ દૂરના બી નથી એવું છે એ ટાઈપનું છે હેલો હમ
બઉ આપડે બઉ આપડે તામ જામ ના કરીએ અને થોડું કામ બરાબર આમ નોર્મલી તૈયાર થાય તો ચાલે પણ પછી બહુ કેજ્યુઅલી બી ની એમ
હા પણ કેવું છે બધા અલગ અલગ પ્રસંગ છે હલ્દી મેહંદી ને બધું તો પછી મારે કપડાં ને એવી બા કપડા બી કેવા લેવા જોઈએ કેવું સારું લાગશે હા એવું કરે કે કોમન પણ કેવું છે એક દિવસ નથી બધા પ્રશ્ ગ અલગ અલગ દિવસ છે એટલે
હ ચાલે કેમ કે મેકઅપી અલગ અલગ કર હો તો અલગ અલગ કરાય આઉટફિટ ભી ચેન્જ કરના ટાઈમ મળે અલગ અલગ ફંક્શન હોયને તો એક જ દિવસ હોયને તો પછી બધું બહુ હેક્ટિક થઈ જાય કે પછી આપણે એના કરાઇ નાઈ એક આઉટફિટ બી બધલવા ટાઈમ ના મળે મેકઅપ ચેન્જ કરો હતો તો બિલકુલના મળે
હા બિલકુલ ના મળે એટલે તો કારણ કે અલગ અલગ દિવસ પ્રસંગ છે પાછું મારે રોજ તૈયાર થવું પડે ખર્ચો બી એટલો
હા ખર્ચો તો થાય જ ને હવે
કપડાંને બધું લેવાનું બાકી છે એટલે મેં કીધું તમારું સંજીવ તમે કપડા બધા મસ્ત પહેર્યા હતા હા
ના આપડે બઉ કોઈ બઉ નજીક તો નથી આપડે જુહુકપ કરાયા આપડે એટલો તફાવ તેને વાંધો ના આવે
હા એટલે હું તો એવું જ વિચારું છું કે જે આગળના પ્રસંગ હોય ને એમાં જાતે જ તૈયાર થઈ અને પછી જે મે હા પછી મેઇન પ્રસંગ હોય ને એમાં પાર્લર માં તૈયાર થઈ જાય
હા ખાલી એવું હોય તો બધા ફંક્શનમાં જાતે તૈયાર થઈ જવાનું અને જયારે લગ્ન હ જે દિવસે એ દિવસે ખાલી પાર્લરમાં તૈયાર થવાનો
હા પેલું ચણિયા છોડીને બધું લાવવાનું વિચારશ હવે હું વિચારું છું કે ખરીદવું કે પછી ભાડે જ લઈ લો હવે તો લોકો ભાડે બી આપતા હોય છે
હા ભાડે ભી સસ્તું પડે આઉટફેટ તો વાંધો ના આવે એટલે બધા આઉટફિટ નવું લ્યા જાવ ને તમે તો ટુ થાઉઝન્ડ તો સ્ટાર્ટિંગ જ આવે પછી તો એટલે પછી તમે ભડેલા તો એટલામાં તો મોસ્ટલી એ લોકો ભાડું લેતા હોય જે દિવસ પહેરવાનું હોય ને આગો દિવસ લઈ લેવાનું એટલે એક દિવસ નું ભાડું આપવું પડે
હા પણ એમાં કઈક ડિપોઝિટ આપવાની હોય છે ને
હા ડિપોઝીટ તો પછી તમને પાછી મળી જવાની આમ બી આપણે આપીશું એટલે પાછા આપીશું ડિપોઝિટ પછી આપી દેશે
બરોબર છે કારણ કે નવું લઈએ પછી કઈ પ્રસંગ આવે ના આવે પહેરવાનું થાય ના થાય
તમે કપડે વર્ડોમાં પડી જતું હોય કપડાં એમ એડિશનલ તો પહેરતા ના હોય દેવા દેમાં આવ કશુંક હોય તો જ પહેરીએ એટલે પછી ચાલે એમ.
પણ પડ્યા પડ્યા ખોટા બગડી જાય કપડાને પૈસા નઈ નાખવાના એટલા બધા તેનું
હા એટલે જ તો અને ખર્ચો બી કેટલો બધો થાય એટલે એમ કે બધા કેટલા હલ્દી હોય, મેંદી હોય, સંગીત હોય પછી ગ્રહ શાંતિ હોય હોય બધા પાંચ છો ફંક્શન પાંચ છો ફ હો તો કેટલા બધા મોંઘા પડી જાય. દસ વીસ હજાર ના આપણે આઉટફિટ જ આવ પછી તો.
એજ તો પણ અમારે તો આ લોકોએ કેવું કર્યું છે પાછું થીમ રાખે છે. હલ્દીમાં યલો પીલું પહેરવાનું પછી મેંદી માં
હમ્મ પ ટ્રેડિશનલ માં ચણિયા ચોળી લેંઘાન સાડીઓ બધું પેરે બધું બહુ મોંઘું આવે. શેર ને બધું પહેલા તો કેટલું મોંઘું આવેમ તમે અમદાવાદમાં રહો છોને ત્યાંથી ચણિયા ચોળી લઈ લેજો ત્યાંથી સસ્તી પડશે અને ત્યાંથી ટાઈમ ભી મળ એ
હા એવું જ વિચારો છું હું બી કે અમદાવાદ માંથી લઈ લઉ. અહિયાં ઘણી બધી જગ્યાઓ છે. પણ અહિયા અમદાવાદમાં કેવું થાય મોંઘું બી એટલું જ પડે છે.
આગળમાં છે, ને ચણિયા ચોળી આમ થોડીક સસ્તી પડે પણ તમે સજ પડે થોડું રાતે લે જાવને તો ચાલે
હા એ છે પછી એમ તો મેં રતનપુર બી સાંભળ્યું છે.
હા રતનપોળ બી સારું આવે છે.
હા ઓકે ત્યાં
હા એ મારે પણ લેવી છે ને આપણે જોડે લેવા જઈશું.
હા તો એવું કરીશું આપણેે જોવા લઈશું. તમારે કોઈ પ્રસંગ કેવું કઈ આવે છે?
હા મારે આવે છે ને માં ભઈ નું લગન આવે છે.
એવું છે તો
હા એટલે પછી મા લેવાનું જ છે કેમ કે મા એકદ ભાઈ હા એટલે લગન છો એક જ બેન છો એટલે પછી આપડે ધૂમધમથી મસ્ત કરીશું એટલે કપડા લેવાની છું.
હા, બરોબર છે મેં બી એવું જ એકમાં ડ્રેસ લઈ લઈશ એક ફંક્શનમાં એક ફંક્શન માં ચણિયા ચોળી પછી ઈન્ડો વેસ્ટર્ન એવું આવે છે, કે ગાઉન લઈ લે એક મસ્ત સાડી પહેરી લઈશું.
હા, બધામાં એકમાં સરારા પહેરજો, એકમાં સાડી પહેરજો, એકમાં ગાઉન પહેરજો, એકદમ પહેરજો. એવું ચાલે.
હા એટલે જ ને એવું અલગ અલગ પેરેન તો ચાલે પણ મેઈન કેવું છે પાર્લર વાળા શોધવાના. હવે પછી મેકઅપ બગાડે ને તો આખો લુક બગડી જાય.
હા અને આઉટફિટ હોયને એ પ્રમાણે બી મેકઅપ કરવાનું ને એવું લાગે છે થોડુંક મેક નું સામાન જોવે તો લઈ લેવાનું ચાલે અને લગ્ન ના દિવસ તો પાલામાં ત છ વાંધો ના આવે અને વાળ માં તો આપડે મોસ્ટલી બધું હેરસ્ટાઈલ વેરસ્ટાઇલ તો હોતા નહી પ છોટા જ વાળતા હોય એટલે રાખતા હોય એટલેમાં શું
હા એજ ને એક મેં બી એવું જ વિચાર્યું.
રાત્રે ગરબા પણ હોય ને એમાં તો આપણે ચણિયાચોળી જ હોય એટલે એ તો આપે નવરાત્રી ની બી આપણે કેટલી બધી ચાણયા ચોળી હોય એમાંથી એક પેરી લઈએ.
હા ગરબામાં તો ચાલી જશે હા બસ એવું જ વિચારશે.
અને રાત નું ફંક્શન છે ને બઉ બઉ થોડુંક લાઈટ જ આપણે મેકઅપ રાખવાનો હોય એટલે થોડોક લાઈટ મેકઅપ રાખીશું આપડે.
હા એવું કરીશું. હા અને પાછું જવાનું બી બહુ દૂર છે એટલે પઈ કરીને જઈએ ને આવું ગરમી એમાં બધું પછી મેં
હા અને ગરબામાં તો પછી આપડે ગરબા ગઈ ડાન્સ કરીએ એમાં પછી છે બધો મેકઅપ બહુ હેવી કરે
હા.
પછી જવા લાગ્યો સાંભળાય એમ કરતા છે કે આપડે આપડે લાઈઇટર બેકઅપ રાખીએ પણ એટલે વાંધો ના આવે પછી. હ
હા બરોબર. એજ એવું જ વિચારતી
હા અને હલ્દી માં તો બહુ હોય નઈ ખાલી હલ્દી ન જ
પાછા કપડા બગડે તો હલ્દી માં તો એટલે એમાં તો મારો વિચાર છે જ ને કે નવા કપડાં પહેરવ એવું કોઈ યલો ડ્રેસ કેવું કઈ હોય ને નો વારમવાર હવે ખોટું હલ્દી ના ડાકા લાગી જાય તો આખું આઉટફિટ બગડે.
પછી તમે પેલી એમનું મેરેજ છે તમે કછી ગિફ્ટ લીધી છે?
હજી ગિફ્ટ નથી લીધી એ બી વિચારું છું કે ગિફ્ટ આપવું ફોટો ફ્રેમ આપવું કે પછી કઈ કપલ ગિફ્ટ આપી એ બી હજી વિચાર છે.
તો બેટર એ મેરેજ છે એટલે કે ફોટો ફ્રેમ બી ચાલે.
હા પણ ફોટો ફ્રેમ કવ પછી એમના ફોટા શોધવા જવા પડે હવે આપડી જોડે ફોટા એવા છે, નહી એમના એમ
પાય
હા કપલ વોચ કે એવું કઈક હોય ને નહી તો છેલ્લી મમ્મી તો એવું જ કે છે કે વ્યવહાર કર નાખવાનો, કવર કરી નાખવાનો.
હા કવર ભી આપી દે તમે જઈ લેવો ને લઈ લેવાય ટેન્શન જ નહી.
હા એમને વાપરવું હોય તો એ ચાલે. જે લેવું હોય એમની જાતે આપડે લઈએ એમને ગમે એ ના
હ કે પછ ભગવાન ની ફ્રેમ આવે ને કે એ લોકો ગમે તે કે કાનાચીન માનતા હોય તો કાનાજી ની કે દ્વારકાધીશ ની કે પછી કોઈ માતાજી ને માનતા હોય તો માતાજી ને એવી ફ્રેમ આપી દેવા વાંધો ના આવે.
હા એવું બી સારું લાગે એ વાત છી તમારી.
હા કેમ કે કશું આપડેને ખોટું બી એમને કુ એવું ના લાગે કે બઉ ઓછું આપ્યું વધારે આપ્યું પણ અમે લાગે કે ના કશું કામ આપ્યું એટલે ચાલે.
હા એ વાત બી સાચી છે.
હા.
એવું જ કરવું પડશે એવું કંઈક લઈ લ લે મેં તો કેવું ઓનલાઈન જોયા ત બધા અત્યારે કસ્ટમાઇઝ કોમ્બો આવેને પણ પછી
હા કે પછી ફોટોસ તમે રિઝાઈન વાળા લઈ લો ને એમાં તો મસ્ત જ લાગે ગમે તેવો ફોટો હોય એને ગમે તેનો એમાં ભી કસ્ટમાઈઝ બધા કરી આપેજ છે હવે તો.
હા એક પણ એક કસ્ટમાઈઝમાં મેં જોયુંને બઉ બધી બી જગ્યાએ તો પછી બહુ વધારે ઓલું કર્યા છે ને તો કોસ્ટલી પડી જતો તો એટલે પછી એવું વિચારે આવું કઈ ફોટો કે એવું રેડી ફ્રેમ લઈ લઈ
હા. મ તો મેરેજના પેલા બે દિવસ જ જવું છે. પેલા બે દિવસ જ જવું છે.
સાચી વાત છે પછી આપડે બી બધું જોવાનું ના હોય એટલો ટાઈમ
હા આપડે ટાઈમ કયું હોય? બ કેટલા આલા બધા બીઝમાં બધું શોપિંગ કરવા જાવાનું આકરનું ફલાણું કરવાનું અને એમાં બી કો કેટલા ચાર પાંચ દિવસો મ કઈ ભાગ ભાગ કરવાનો એકય તો એટલે મને
એજ કોક ના લગન ને આપડે ખર્ચો મોટો થઇ જાય
હા આપડે કેટલો ખર્ચો થાય એ તો જોવું પડે આપડે પછી.
હમ સાચી વાત છે. બોલો બીજું કોહ શું ચાલે છે?
બરાબર છે.
હમ આ તો આવું જ કરવું પડે. આ બાજુ ક્યારે આવવાના છો હવે?
હજુ તો વાર છે ચલો ને હવે એમાં કામ છે ને થોડું ઘણું એટલે પછી છે ને હું તમને પછી કરો કોલ.
હા વાંધો નઈ ઓકે સારું ચાલ આવજો. હા હા.
હા જાણના